કેમ છો?
હ હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આ આ ઘણા દિવસ પછી વાત થઈ. આજે આપડે કઈ સરસ વિષય વિચે વાત કરીએ. હા, આજે આપણે જીવનમાં શિસ્તનું મહત્ત્વ વિશે વાત કરીએ.
જરૂરથી, આ તો બહુ જ સારો વિષય છે. અ શિસ્ત અ થી આપણે રહીએ, તો આપણે જરૂર આપણે જીવનમાં સફલ અ બનવાની ઇ ચાબી છે, શિસ્ત એટલે અ આપણે ડી સિપ્લિનથી જો આપણે કોઈ પળ કામ કરવા માટે, આપડે કોઈ પળ ટાર્ગેટ હોય, કોઈ પળ લક્ષ્ય હોય, એ સુધી પોહ ચવા માટે જો શિસ્તથી આપણે જીવન વ્યતીત કરીએ, આપણા અ બધા જ રૂટીનમાં જો આપણે શિસ્તને ફોલો કરીએ, તો આપડે બઉ જ સારી રીતે અને બઉ જ જલ્દી સફલ થઈ શકીયે છે.
હા આ સાચી વાત છે તમારી, જીવનમાં સફળતા પ્રગતિ અને સુખ પ્રાપ્ત કરવા માટે શિસ્ત બહુ જરૂરી છે, શિસ્ત આપણને અ નિયમોનું પાલન કરવાનું અને જવાબદારીપૂર્વક વર્તવાનું શીખવે છે.
બિલકુલ, એકદમ સાચી વાત કહો છો તમે. આપણને આપણા જીવનમાં અ શિસ્તને બહુ જ મહત્વ આપુ જોઈએ. અને શિસ્ત અ સૌથી વધારે એનું નિયમ પાલન જો ક જો ઈએ તો વિદ્યાર્થી જીવનમાં જો શિસ્ત નું છે, એ ખૂબ જ મહત્વ છે, અ સમયસર અભ્યા સ કરવો, અ શિક્ષણ નું સ શિક્ષકો નું સન્માન કરવું, નિયમિત મહેનત કરવી, એ શિસ્તનો જ ભાગ છે, શિસ્ત વાળો વિદ્યાર્થી ભવિષ્યમાં સારી સફળતા મેળવી લે છે, અને ઝડપથી એનો વિ કાસ પણ થાય છે.
હા આ વાત તમારી સાચી છે, શિસ્ત શિસ્તનો અર્થ માત્ર નિયમો નો પાલન કરવો જ નહીં, પરંતુ પોતાના વિચારો, લાગણીઓ અને વર્તન પણ નિયં ત્રળ રાખવું પણ છે, જે વ્યક્તિ શિસ્તબદ્ધ હોય છે, તે દરેક કાર્ય યોગ્ય સમય અને યોગ્ય રીતે પૂર્ણ કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે, વડીલોની સેવા કરવી, વડીલોનો આદર કર વો અ આપણા ગુરુઓની વાત માનવી, આ બધું બી શિસ્ત નો જ ભાગ છે. આપણે કોઈ પણ કામ કરતા હોઈએ, જો શિ્ટ શિષ્ટતાથી અ કરીએ તો એ કામમાં આપણે જરૂરથી અ સફલ અ થઈએ છે અને એ સીખવામાં પણ આપણને મહત્વ ભાગ નિભાવે છે.
હા એકદમ સાચી વાત. પરિવારમાં પણ શીશ નું ખૂબ મહત્વ છે, જયારે પરિવારના સભ્યો નિયમોનું પાલન કરે છે, એકબીજાનો આદર કરે છે અને પોતાની ફરજો નિભાવે, ત્યારે ઘરમાં શાં તી અને સુખનું વાતાવરણ રહે છે. શિસ્ત પરિવારને મજબૂત પણ બનાવે છે
બિલકુલ એકદમ સાચી વાત કરી તમે અને જો આપણે કોઈ પણ ફિલ્ડમાં હોઈએ કે ક્યાં પણ આપણે કામ કરતા હોઈએ એક ચાહે ગૃહિણી હોય કે ચાહે કોઈ પણ કામ કરતો માણસ હોય કે કોઈ વિદ્યાર્થી હોય જો એ શિષ્ટતાથી એનું કામ કરે પાલન કરે એના નિયમોનું પાલન કરે તો બધા જ પોતાના કર્તવ્ય બહું સારી રીતે નિભાવે તો સફળતા દૂર નથી ભાગી શકતી તો એ એના ક્ષેત્રમાં જરૂરથી સફળ બને છે જો કોઈ કારોબાર કરતો હોય તો એમાં પણ નિયમિતતા બહુ જ જરૂરી છે જો નિયમિત તરીકેથી અ નિયમિત રૂપથી એ કામ કરીને અ પછી એ ગ્રાહક લોકોને સંતુષ્ટિ આપે તો એ જરૂર થી એનો કારોબારમાં પણ પ્રગતિ થાય છે તો કોઈ પણ ફિલ્ડમાં કે કોઈ પણ વિદ્યાર્થી જીવનમાં કે ગૃહિણીઓ ભલે ઘર ઘરે ઘર કામ કરતી હોય તો પણ એ શિષ્ટતાથી કામ કરે તો એ જરૂરથી સફળ થાય છે
હા તો તમે સાચું કીધો અરે ને જોવોઓ સમાજમાં પણ શાંતિ અને વ્યવસ્થા જાણવા માટે શિસ્ત બહુ જરૂરી છે જો લોકો ટ્રાફિક ના નિયમો કાયદાઓ અને સામાજિક મૂલ્યો નું પાલન કરે તો અનેક સમસ્યાઓથી બચી શકાય શિસ્તબદ્ધ નાગરિકો સમાજના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે
એ તો એકદમ ચોક્કસ વાત કરીશ તમે કે સમાજની પ્રગતિ કરવા માટે પણ આપણે, શિષ્ટતા થી રહેવું બહુ જ જરૂરી છે. જો આપે શિસ્ત નુ પાલન. પાલન કરીએ તો સમાજમાં જેટલી બી સમસ્યાઓ છેઃ એ સમસ્યા થોડી ઓછી થઈ શકે છે. જેમકે તમે કીધું ટ્રાફિક નિયમોનું પાલન પાલન આપડે ક્યાંક પણ જઈએ કોઈ પણ પ્રકારનું પ્રદુષણ નહીં કરવાનું, પછી કુદરત ની કાળજી કુદરત માં આપણે જેમ પ્રદુષણ. રોકવા માટે પણ કોઈ પણ આપણા પ્રયત્નો અ પછી. સમાજ પ્રત્યે આપણા જે દાયિત્વ છે. એ નિભાવવા એ પણ શિષ્ટાચારનો જ એક ભાગ છે.
એકદમ સાચી વાત છે. અને પછી રમતગમત ના ક્ષેત્રમાં પણ શિસ્ત સફળતાની ચાવી માનવામાં આવે. ખેલાડીઓ નિયમિત પ્રેક્ટિસ યોગ્ય આહાર અને સમય પાલન દ્વારા. પોતાની ક્ષમતામાં વધારો કરે છે. શિસ્ત, વગર કોઈ ખેલાડી લાંબા સમય સુધી સફળ રહી શકતો પણ નથી.
એ તો બિલકુલ સાચી વાત કીધી તમે અને તમે જો કોઈ પણ એક સફળ વ્યક્તિ. અને એક અસફલ વ્યક્તિ એ વચ્ચે આપણે તુલના કરીએ તો એમાં એ જ હશે. કે એ એક જે સફળ વ્યક્તિ છે. એને બધા કામ સમય પર પૂરા કર્યા. એ બધી કામ માટે એની જે જવાબદારી છે. એ સમય પર એને પાલન કરયો એ થોડી મહેનત કરી હશે અને. ઈમાનદારી થી પોતાની ફરજ જે છે. એ નિભાવી હશે તો એ જીવનમાં સફળ થયો હશે અને જે અસફલ વ્યક્તિ છે. એ બધી જ વસ્તુઓ, પ્રત્યે એની જિમ્મેદારી સારી રીતે પાલન નહી કર્યો હોય પછી એને કો મહેનત નહી કરી હોય જ્યારે જ્યારે મહેનત કરીને. ભણ ભણીને આગળ વધવાનો સમય હોય ત્યારે આમ જ પોતાનો સમય કયાક. પણ વેફડી નાખ્યો હોય તો આ બધી જે આ બધા આ બધી રીતે. અમ જે સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે જેને. અશિષ્ટતાથી કામ કર્યું હશે એ જરૂરથી પોતાના જીવનમાં સફળ થઈ શકે છે. એટલે સફળતાની ચાવી એ શિષ્ટતા કહેવાય શકે છે.
એકદમ સાચી વાત છે. આ તો અને જે વ્યક્તિ શિસ્તબદ્ધ હોય છે. તેને વધુ માન સન્માન પણ મળે છે. જે મતલબ એટલો શિસ્તબદ્ધ નો પાલન ના કરે તો તે લોકોને. સમાજ એટલી રિસ્પેક્ટ નથી આપતા.
હા તો બિલકુલ સાચી વાત કહો છો. તમે કે આપડે પોતાની જે સન્માન મેળવવા માટે પણ આપણને શિષ્ટાચારથી રહેવું બહુ જ જરૂરી છે અ સમાન એમ એમને એમ નથી મળતો જ્યારે આપડે કોઈ સફળતા પામીએ છીએ જયારે સમાજ પ્રત્યે આપડા કોઈ દા સારા દાયિત્વ કરીએ છીએ તો જ આપણને સન્માન પ્રાપ્ત થાય છે. તો એ માટે પણ શિષ્ટતાથી રહીએ તો જ આપડે અ આપડી ફરજ. બજાવી શકીએ.
હા અને શિસ્ત માણસના વ્યક્તિત્વને નિખારે છે. શિસ્ત બધ વ્યક્તિ આત્મવિશ્વાસી જવાબદાર અને વિશ્વાસ પાત્ર ગણાય છે લો કો આવી વ્યક્તિઓ પર સરળતાથી વિશ્વાસ મૂકે અને તેમને આદર પણ આપે છે.
એ તો બિલકુલ સાચી વાત કરી તમે અને જો અ એવું કહેવાય છે કે જે સફળ હોય છે વ્યક્તિ એના પાસે પણ ચોવીસ કલાક જ હોય છે અને જે નિષ્ફળ હોય છે એના પાસે પણ ચોવીસ કલાક જ હોય છે. પણ જે સફલ વ્યક્તિ છે. એને એનાં ચોવીસ કલાકો માંથી કેવી રીતે સારી રીતે સમયનો સદુપયોગ કરીને અ સારો આયોજન કરીને શિષ્ટતાથી ઈમાનદારીથી બધા કામ કરી મહેનત કરીને એને સફળતા મેળવી છે તો કહી શક કાય છે કે જો શિષ્ટતાથી ચાલે તો એ ચોવીસ કલાકનો સારો ઉપયો ગ કરીને એને કેવી રીતે અ એ પોતાનું મતલબ એક સ્થાન પ્રાપ્ત કર્યો છે.
દમ સાચી વાત છે. અને રાષ્ટ્રના વિકાસ માટે પણ શિસ્ત બહુ જરૂરી છે જ્યારે દેશના નાગરિકો પોતાનું કર્તવ્ય ન પાલન કરે અને કાયદા નું સન્માન કરે ત્યારે દેશ જડ ડપથી વિકાસતા માર્ગે આગળ વધે છે શિસ્ રાષ્ટ્રીય પ્રગતિનો આધારસ્તંભ છે.
બિલકુલ એકદમ ચોક્કસ વાત કરી કે રાષ્ટ્રના પ્રગતિ માટે પણ શિષ્ટતા બહુ જરૂરી છે એના વિકાસ માટે આપડે જે પણ પાયા પગલા ભરીએ એમ માં આપડે જો શિષ્ટતાથી રહીએ તો એ જરૂરથી અ દેશ પણ આગળ વધે છે. હમ પોતાના વિકાસ માટે હા પોતાના વી કાસ માટે દેશના વિકાસ માટે સારા સમાજની પ્રતિષ્ઠા માટે અ આપો સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે આ બધા જ પ્રયત્નો કરવા માટે આપણે શિસ્તતાથી જ રહેવું પડે છે.
હા. અને શિસ્ત આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ અને સંયમ રાખવાનું શીખવે. છે જીવનમાં આવતી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો શિસ્તબદ્ધ વ્યક્તિ વધુ સારી રીતે કરી શકે છે.
બિલકુલ જેમાં શિષ્ટતા હોય છે એ એકાગ્ર ધીરજ અને સબ્ર. થી કામ લે છે અને જરૂર થી પોતાના કામમાં સફળ બને છે આવા વિષય પર વાત કરીને ચર્ચા કરીને બહુ સારું લાગ્યું અને શિષ્ટતાથી જો આપડે આપ પડી પણ પ્રગતિ કરી શકીએ છીએ અને સમાજમાં પણ આપડે સારું સ્થાન પ્રાપ્ત કરી શક કિયે છે તો ચાલો હવે આપણે તો જરૂરથી શિસ્તાથી રહીશું અને આપ ને જોઈને કોઈ માણસ માં સારો બદલાવ થાય તો એ પણ એક સારી વાત છે ચાલો તો ફરી મલીશું અ જય શ્રી ક્રિષ્ન.
જય શ્રી ક્રિષ્ન